હા બોલ
કેમ છો મજામાં?
હા મજામાં તું કેમ છો?
હું પણ મજામાં. આજે કેવો દિવસ ગયો?
બસ આજનો દિવસ મસ્ત ગયો. તારો કેવો ગયો?
મારો પન સારો સારો ગયો.
અચ્છા
આજે આપણે મિત્રો વિશે વાત કરીશું કંઈક
હા કરીએ તમારા કેટલા મિત્રો છે?
મારા તો ઘણા બધા મિત્રો છે પણ મારી ક્લોઝ તો ત્રણ કે ચાર જેવા મિત્રો છે.
અચ્છા તમે એમને કેમના મળ્યા હતા?
મિત્રો છે.
મારે બી ચાર પાંચ જેવા મિત્રો છે.
હા બરાબર તમે કેમને મળ્યા હતા એમને
અમે તો બધા સ્કૂલમાં જ મળ્યા હતા. અને કેટલા મિત્રોને કોલેજમાં
બરાબર
તમે કેમના મળ્યા હતા?
હું પણ સ્કૂલમાં ને કોલેજમાં ને કહી સોસાયટી માં એ રીતે
અચ્છા તમારી રોજ તમારા મિત્રો જોડે વાત થાય છે?
હા દરરોજ થાય ને ફોન દ્વારા થાય વોટ્સઅપ ફેસબુક વાત થઈ જાય દરરોજ
હું બી કોઈ મારા મિત્ર જોડે રોજને રોજ વાત કરું છું.
આ હા તમે મિત્રો સાથે મળો ત્યારે શું કરો?
અમે ચા પીવા જઈએ, ખાવા જઈએ, બેસીને લાંબી વાતો કરીએ. અને ક્યારે રેસ્ટોરન્ટમાં જઈએ જમીએ.
આ હા તમારા મિત્રો ની સૌથી સારી વાતો શું હોય છે?
એ હંમેશા મને મદદ કરે છે. બધી જ રીતે મને હેલ્પ કરે છે, મને સલાહ આપે છે.
બરાબર મારા મિત્રો પણ ખુબ આ ખુબ મદદ કરે મારી જયારે મને કોઈ બી મુશ્કેલી આવી હોય ને તો મારી જોડે ને જોડે જ ઉભા હોય મને એકલું ફીલ થવા જ ના દે
સારું કેવાય ને
હા તમે કોઈ વાર તમારા મિત્રો સાથે પ્રવાસ કરયો છે?
હા કર્યૉ છે ને. સાપુતારા ગયા હતા ત્યાં ખૂબ મજા આવી. તમે ગયા હતા?
હા અમે પણ દ્વારકા સોમનાથ ગોંડલ ગયા બહુ જ મજા આઈ હતી ત્યાં તો
આહા
હા તઈ પ્રવાસ દરમિયાન તમારી કશી આમ એવું છે કે, આ વસ્તુ તો મન બઉ જ યાદ રહી ગઈ છે.
હા, ઘણા ફોટા પાડ્યા, સાથે રમ્યા ખૂબ હસ્યા, ખૂબ મસ્તી કરી.
અ હમ, મજા આવે ફ્રેન્ડ્સ જોડ તો આમ આમ એટલું મસ્ત ફીલ થાય ને કે આહા દરોજ આમ એમની જોડે જ આ આપડે રઈએ તો વધારે મજા આવે એવું થાય નઈ.
હા, તમને ક્રિકેટ ને બેડમિન્ટન ગમે છે?
હા, ગમે ને.
ક્યારેક ક્યારેક હું રમું બી છું. હા, ક્યારેક ક્યારેક રમું બી છું.
તમે તમારા મિત્રો જોડે ફિલ્મ જોવા જાવ છો?
હા, જઈને જયારે નવી-નવી ફિલ્મ આવે ને એટલે આમ અંદરથી ઈચ્છા થઈ જાય કે આપડે જોઈ આઈશું જોઈ આઈશું.
હા, જઈએ તો થોડું સારું બી લાગે. માઇન્ડ બી ફ્રેશ થઈ જાય.
હા.
કઈ ટેન્શન વગર.
એ જ.
તમે કેવી જોવાન ગમે છે? કોમેડી? એક્શન?
મન તો કોમેડી ફિલ્મ વધાર જોવાની ગમે. તમને?
મને તો એક્શન અને કોમેડી બંને ગમે.
બરાબર. શું તમે મિત્રો સાથે કોઈ ખાસ તહેવાર ઉજવો છો? કે આ ફેસ્ટિવલ તો મિત્રો જોડે જ ઉજવાની
હા, હા નવરાત્રી, ઉત્તરાયણ મારો જન્મદિવસ બધું જ અમે સાથે ઉજવીએ મજા આવે.
જન્મદિવસ હોય તો તો આમ વધારે એવું જ થાય કે આપડે ફ્રેન્ડસ જોડે જ રહીએ. સવારથી તે રાત સુધી, મજા આવે વધારે.
હા, કેક કાપીએ, ભેટ આપીએ, રમીએ જર સાથે જમીએ
બરાબર.
અ તમારા કોઈ મિત્ર સાથે તમાર કોઈ દિવસ મતભેદ થયો છે?
હા, ક્યારે થાય છે. પણ એનો ઉકેલ બી આઈ જાય છે. કોઈ વાર એવી સમસ્યા થઈ જાય જે સમજવામાં અમુકવાર ખબ ના ખબર પડી હોય તો એની વાત, તો કોઈવાર થઈ જાય પણ એનું ઉકેલ બી આઈ જાય.
હા, એ જ જો એ કેવું હોય કે આપડે સાચી મિત્રતા હોય ને તો એકબીજાને સમજી બી જાય. થોડ એવું તો થાય તો ખરું, બધાની મિત્રતામાં એવું થાય પણ ઉકેલ તો આઈ જ જાય. જો સાચી મિત્રતા કરી હોય ને તો.
હા, હા વિશ્વાસ અને સમાન એ બેવ એ બેવ મિત્રતાનો આધાર છે.
હમ. જો તમારા મિત્રને કોઈ મુશ્કેલી હોય તો તમે કશું કર શું કરો?
હું એની વાત સા શક્ય હોય તેટલી મદલ મદદ કરું. બીજી બી એની કોઈ વધારે હેલ્પ મદદ જોઈતી હોય તો કરું.
હા, તમે નવા મિત્રો બનાવાનું પસંદ કરો છો?
હા, પસંદ કરું છું ને.
હ હા એટલે કેવા મિતિત્રો નવા તમારી આમ કઈ એ છે કે આવા જ મિત્રો આવા નહી
હા સારા સ્વભાવ વાળા હોય વિશ્વાસ પાત્ર લોકો હોય એવા મિત એવા મિત્રો મને ગમે છે
બરાબર
તમારા માટે સારા મિત્રમાં ગુણ કેવા હોવા જોઈએ.
ઈમાનદારી હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ. મદદ કરવાની ભાવના હોવી જોઈએ અને એમનો સ્વ ભાવ બી સારો હોય છે આપડે એવું કહીએ કે આ કામ છે. તો પછી એ ટાઈમે આપણને તરત હા ચાલ ભાઈ હું તારી જોડે આવું છું હું કામ કરવા લાગી છે પછી એ ટાઈમે એવું કે કે ના હું કામ નહી કરું માં જો ટાઈમ નહી બને ના બતાવો જોઈએ.
હા હું એમ જ માનું છું.
હમ મિત્ર વગર નું જીવન છે ને થોડું આમ ખાલી ખાલી લાગે એ લોકો હોય ને તો જીવવાની કંઈક મજા જ અલગ છે.
હા મિત્રો સાથેનું જીવન ખુશીઓથી ભરી દે.
હા એજ ને. એ લોકો જોડે રહીએ ને તો આપણને એટલા આમ ખુશી ખુશ થઈ જઈએ ને કે આ હા કઈક આમ અલગ જ ફીલ થાય મને તો એમાં થ કે આપણે ઘરે રહીએ ને એના કરતા બધા ફ્રેન્ડસ જોડે એક જ રૂમમાંને ત આગળ રહીેએ તો લખવા વાંચવાની આપણને વધારે મદદ થાય.
હા જોડે બેસીને લખવાની વાંચવાની કોઈને કઈ સમજ ના પડ તંય તો સમજાવવાની સુખ દુઃખની વાતો કરવાની બહુ મજા આવે.
અને આપડે ઘરેથી બી કઈ આમ એવું થયું હોય કે આપડે દુખ આખી થઈ ગયા ઘરમાં કંઈક થયું. તો આપડે ફ્રેન્ડને સ કઈક શેર કરીએ ને આપણે આપણા મિત્રને તો આપણને એવી રીતે આપણને હ સહી થે ને તો આપણને યાદ જ ના આવે. કે સારું આપડે ઘરે આવો પ્રોબ્લેમ હ અનેહી અગર તો આને માઇન્ડ ફેશ થઈ ગયું આપડું
હા હા મજા આવે.
એમનેમ તમારો કશો આવો અનુભવ ખરો કે આવી રીતે કઈ થયું હતું ને પછી માઈન્ડ ફ્રેશ થઈ ગયું તમારું વાતચીત કરીને.
હા ઘરમાંથી કોઈ કઈ બોલ્યું હોય તો મૂળ તો સારું હોય નહીં. પણ કોલેજ ના મિત્રો સાથે ભાઈને જોડે નાસ્તો કરીને મજા મક મસ્તી કરીને બધું જ ભૂલી જવાય જોડે એમની જોડે મંદિર જઈને થોડી વાર બહાર ફરીને બેસીને વાતો કરીને અને ઘરે હઈએ તો ફોન કરીને. બી કહી દઈએ કે આવું થયશે તો થોડું મન હલકું થઈ જાય.
હા અને એમાંય આપડે જો ખાલી કોલેજ ગયા ને એટલે અગર એ લોકો આપડું ફેસ જોઈને તો એ લોકોને ખ પડી જાય કે આજે આનું મૂડ બરાબર નહી એ જ આપણને કે્યાજે તું બરાબર લાગતી નહિ કશુંક તો તને થયું છે. એને સાચી મિત્રતા કેવાય કે આપડું હા તો
તમારે એવું
બોલ બીજું જીવનમાં શાંતિ બીજી
હવ શાંતિ. તમારો એવો કોઈ અનુભવ મિત્ર સાથેનું.
હા, ખરું ને! મારે પણ. આવી રીતે ઘરે મારે જોઈન્ટ ફેમિલી છે, એટલે થોડું ઘણું બધું સાથે મળીને કરીએ છીએ. ઘરે મારે જોઈન્ટ ફેમિલી છે, તો આમ બધી વાતચીત એવી રીતે થાય છે, એટલે થોડું ઘણું બધું સમજાય છે. તો રહેવાનું તો એમાં મને ઘરે કંઈ બોલ્યા હોય, ઘરે ઘરના લોકો એકબીજા જોડે વા બોલાબોલ થઈ હોય, તો એમાં કેવુ કો કોલેજ જવું પણ માઇન્ડ તો કેવું મારું અહીંયા ઘડ ઘરે જ હોય, કે હારુ ઘરે આવી રીત તે થયું છે, પણ કોલેજ જઉં ને એટલે ત્યાં આગળ જ બધા ફ્રેન્ડ લોકો મળે, ત્યાં આગળ સવારે જઈએ અમે ત્યાં કોલેજ જઈએ, એટલે મંદિર જઈએ, પછી ત્યાં આગળ ભણીએ. વાતો એકબીજા જો કરીએ, એકબીજા જો બધું શેર કરી દઉં. તો કેવું માઇન્ડ હલકું થઈ જાય. એ લોકો સોલ્યુશન બી આપે, કે બઉ એવુ કશું રાખવાનું નહી, આવી રીતે યાર, કશું બોલવાનું નહીં, એટલે બધું જાતે સોલ્વ થઈ જાય.
હા, બરાબર છે. મન મજા આવી તમારી જોડે વાત કરીને
હા, ફરીથી આપણે આવી વાતો કરીશું.
હા હા, જરૂર કરીશું ને. બસ, તો ધ્યાન રાખજો તમારું. અમ મળીએ પછી, હા હા હા હા